હા હા.
અરે વાત કર એને બાર મિનટ ક્યાં જાય ખબર જ નહી પડતી.
વાંધો ને તો બીજા જોડે વાચચી હતું હો ને મતલબ. હમ્મ અરે મે તો પેલું જોતી તી અસ્ત તેજ સેમાં જઈને પેમેન્ટ જોવાનું છે.
અ આપણેે કોન્ફરન્સ ડેશબોર્ડ એવું છે લાગે. બાજુ મેનુ જા આવે વિડીયો પણ નાખ કેટલું છે લાગે મે સ્ક્રીપશોટ.
કેટલા બતાવે છે.
મારે તો ઓગણચાલીસ બધા હતા હમણાં થોડી વાર ચેક કરું તા આપડે ત્રણ આ ત્રીજો કોલ થાય.
હમ્મ.
હા તમારે કેટલા કોલ થયા આ તો મેં કર્યા ત્રણ પણ તમારે કેટલા થયા ટોટલ.
પણ મારી ફ્રન્ટ જોડે પાંચ.
હમ્મ.
અને તમારે જોડે આ.
તો છ થઈ ગયા એટલે હાલ તમારે તો અં પાંચ વાર કોલ થશે. તે દિવસમાં.
ના કાલે મારી ફ્રેન્ડ જોડે મેં પાંચ કરેલા. અને આજે તમારા જોડે કેટલા તમ તમને કેટલા એક જ કર્યું ને તમે મને બે
હમ્મ આ ત્રીજો થયો.
ત્રીજો એટલે તમારા ત્રી ના એક મેં કર્યું બે તમે કર્યું ત્રણ કોલ થયા ને.
હા હા ત્રણ કોલ. હા હા આપ પતે એટલે તમે કરજો એટલે તમારો પણ એક કોલ થઈ જાય. હમ્મ.
મને ઘરવાનું મોકો ક્યાં મલે હું કરું એના પેલા તો આઈ જ જાય.
હા ચાલો તમે ઘરે દેજો આ કોલ પછી નો.
હા હા.
હા તમે શું વાત તમે પેલા પોલીસ.
હા. અરે મારા ઘરના એમ બી બની જાય તો તો છે ને જે ક્રિમિનલ હોય એની તો.
પત્રરમ હ પતરી પણે.
હમ્મ.
મેં જો બની જાવ તો મારી આંખોમાં આવે એમને જ પેલા
હમ હમ હ ના મતલબ જમવાના છેને, જે ડ્ર ડ્રિંક વેચતા હોય ને ડ્રિંક
હમ્મ હમ્મ.
એનાથી તો નફરત નફરત એટલે બિલકુલ એમ જે મને ડ્રિન્ક પીધેલા અ દારૂ જે દારૂ વેચતા હોય દારૂ પીધેલા હોય બેકાર એમ.
પણ સરકાર જ હા બંધ નથી કરાવતી ને.
અરે આપડે તો લાઈસન્સ નથી અરે જો હું કહું ને એમપી અને રાજસ્થાનને મહારાષ્ટ્રમાં લાયસન્સ છે.
હમ્મ
લાયસન્સ હોવા છતાં ત્યાં ઓછું પીવાય છે ત્યાં અમને છૂટ છે, વેચવાની એમ
હમ્મ
ત્યાં ત્યાં આપડે ત્યાં લાયસન્સડો ખોલી શકીએ અને આપણા ગુજરાતમાં લાાયસન્સ નથી તો પણ વધારે પીવાય છે એટલે લોકો જ્યાં આ આસાન તરીકેથી મળી શકે ને આપણે આપને ઈઝી રીતે મળી જાય ને ત્યાં ઓછું પીવે છે. અને જ્યાં એટલી તપસ્યા કરીને એટલું બધું લાવી ને બધું બુટલે ઘર ને આવું ને તેવું કરી કરી તો પણ અહં વધારે પીવાય છે આમ
હમ્મ
હો એના કરતા ત્યાં લયસન્સ બંધ કરતો લયસન્સ ચાલી રાખો
હા એ પણ સાચી વાત છે.
લાયસન્સ આપતા પેલા એમ ક કેવાનું કે મતલબ આપણે દારૂનું લાયસન્સ આપીએ તો પછી આપડા કેટલા વર્ષ જઈશ તું આમ ત આમ બધા નું લાયસન્સ આપવાનું પછી મ માણસ મતલબ રિક હા
લોકો લિમિટ થી વધારે પીવે છે એટલે નુકસાન કરે
અરે લિમિટથી વધારે લોકો લિમિટથી વધારે કોણ પીવે છે, જે ગરીબ માણસો જ પીવે છે યાર એક ઘર ચલાવવા માટે સો ઘરના મારવાના હોય હાલ, જો હું મતલબ મારા ઘરે વેચતા તો નહિ પણ હ મારા ઘરે હમણાં ચાલો વેચે સમજો ને ખાલી વાત કરું છુને ઉદાહરણ માટે વેચેવા એમ હા વેચે તો મતલબ મારા મારા ઘરે કોણ બધા કોઈ કરોડપતિ બાપની ઓલાદ તો પીવા આવવાની નથી એ તો બહાર બાર મને જ જવાના છે બધા આજુબાજુ જે મજૂરી કામ કરતા હોય ભટ્ટામાં કામ કરતા હોય, બધા ગરીબ વાળા જ આવે અને મારા હા એ તો મારા આજુબાજુ મારા ઘરે વેચતા હોય, તો મારા આજુબાજુના બધા ફટ્ટાઓ વાળાઓ છે બધા ગામો વાળાને એમ આવે પણ હાલ મેં અહંયા વેચ્યું જ ના તમને મળે ને તો ઓછું કરે ને પીવાનું યાર પણ જેને ઈઝી રીતે મળી જાય ને એ વધારે જ કરે હમણાં હાલ મારા ગામ માં છે ને બંધ થઈ ગયુંને ભગવાન ની દયાથી બધી જગ્યા નથી મળતું. તો આજુબાજુના ભથ્થા વાળા લોકોએ છે ને પીવાનું ઓછું કરી દીધું કે હવે દૂર કઈ પીવા જઈએ આપ એમ કરીને અહિયાં ઈઝી રીતે મળી જતું હતું ને તો અહં આખો દિવસ પીધેલા ફરતા રતા હતા બધા આજુબાજુ ભાગમાં કામ કરે ને લોકો એ અને હમણાં બધી જગ્યા બંધ થયું ને તો બિચારા છે ને બધા કામ પણ કરે છે ને પીવાનું પણ ઓછું કર્યું છે એમ બહાર થી સાંજે જઈને આવે છે, આમ
હ એ સારુ
તમે મેં કીધું ફાયદું તો થયું કશે ફાયદું તો થયું એટલે કવ કે અહીયા ગામમાં ઈ રીતે મળી જ ચાલ કન્યાન કરને છે ફટાફટ પી આવો એમ કરી આખો દિવસ પીધેલા પડતા હતા પણ આખો દિવસ આખો દિવસ ના સાંજે જ બસ આખો દિવસ ન તો બંધ જ કરી દીધું બધાએ
હમ
અં પણ આપણે શું કરીએ યાર આપણે એકને બંધ કરાય બે ને બંધ કરાય પછી આપડે પર પોતી જઈએ એમ એટલે સમજદારી હ એ
સરકાર રોજ દારૂની કંપનીમાં સરકાર પાંચ હજાર કરોડ ડોનેશન લે પાંચ હજાર કરોડ
હમ હમ મને નથી, ગમતું મતલબ આ હમ મારું એક ડ્રીમ છે મેં એક એનજીઓ ખોલીશ એનજીઓ મતલબ છેને હા હમ સગોડી એમ
હા.
હમ્મ ત્યાં છે ને મતલબ એજ લિમિટ મતલબ છે ને મતલબ નાના બિલકુલ નાના બચ્ચે ચ ત્યાં એનજીઓમાં રઈ સકે બિલકુલ અનાથો હોય પછી જેને રાખવું હોય એ. વચ્ચે નમ ના ના રાખવું કેમ કે જે વીસ વર્ષ ના હોય ને વીસ થી ચાલીસ તીસ તીસ ચાલીસ વરસ ના હોય ને વીસ થી ચાલીસ વરસ ના ત્યાં ને અલવ જ ના કરું કેમ કે પોતાની રીતે કમાઈ હકે એમ, વુદ્ધ અને નાના બ ચ ઓ માટે જ મને બઉ દયા આવે યાર કોઈને જોઈ લોન તો બિલકુલ
મને પણ
બઉ જ એમ હમ અને બધા અ અલા બસ માં ચડતી તી ને સાંભળો બસ માં ચડતી તી ને ત્યારે છે ને દાદા ઉતરતા તો બધા ઉતાવળ કરતા કે કાકા કેટલી વાર, કેટલી વાર, કેટલી વાર તો મેં કીધું તમારે પાંચ- પાંચ મિનટ ઉતાવરના લીધે કાકા પડી ગીયા ને તો છ મહિના વેલા કરશે એમ.
હમ
એટલે ઉતાવળ કરવાની જ બિચારો કાકો મતલબ એ વૃદ્ધ છે તો એમનાથી ના ઉતરાય જલ્દી, ના ચઢાય એમ.
લોકો જલ્દી એટલી કરે જેણે નરેન્દ્ર મોદી જોડે મીટિંગ ઓય એટલી જલ્દી કરે.
હા એ તો, તો પેલા પેલા તો પાંચ મિનિટ ઉતાવળ કરીને છૂટા થઈ જાય અને કાકો ઘડીકમાં પડી પેલા દાદા પડી જાય તેને છ મહિના ખાટલામાં વેલા કરવાના કે ના કરવાના હોય તો મેતો ત મે તો ચોખ્ખું એમ જ કીધું કે તમે થોડું લોજીક દોડાવો મતલબ તમે પાંચ મિનિટ ઉતાવળ કરીને છૂટા થઈ જવા, તમે પોત પોતાના ઘરે રવાના થઈ જવા. પણ દાદા પડી જાય તમને મતલબ કોણ કરસે એમ ઘર વાળા પણ કરી કરીને થોડુંક પરામ
અમારી આજુબાજુ તો ઘણી ઉંમર હમ્મ
હમ્મ, એતો છે યાર. હવે શું કર્યે? અ શું કર હું પોતાનું જ કહું ને મતલબ જયારે મતલબ મારું પટ ક્રેક થયું તું નેમ હ તો મારેજ મતલબ ફેમલી વાળા હ એક મિટ હ વેટ
હા. હ.
હમ્મ, મતલબ પગ ફાંગી ફાગી ગયું તું ને મારું
કેવી રીતે? સ્લીપ થઈ ગયા?
હ હમણાં નઈ વરસાદમાં-વરસાદમાં મતલબ એક્ટિવાના ટાયર કેવા હોય સ્લીપ ખાયને પતલા હોય ને સ્લીપ ખઇ જાય. હમ, હલો-હલો. હલો- હલો. હલો, હલો. હાલો. હલો. હલો.
હા.
ઉહુમ. હા મતલબ એક્ટવાના ટાયર કેવા પતલા હોય. અને પછી સ્લીપ ખાય એમ જલ્દી વરસાદમાં થોડું માટી વગેરેને એમો થો ચી હ તો સ્લીફાય એટ ઘરના ઉપર જ મતલબ જે ની ચે પડી હતી ઓટલાથી ઉપર તો ઓટલા ન ઉપર ચડાવતી હતી અને પેલી જે ચડાવવાની જે પેઢી ટાઈપ આવે છે ને બહ નાની હતી એમ તો પેઢ પેઢી થી નીચે ઉતરી ગઈ તી આમ. તો એમને એમ પડી એમ એવું નહિ કે લઈન પડી ગયો એવું નઈ ઉપર ચડાવતી તી ઉપર ઓટલુંટલુંઓટલું. ઉપર છે ને નીચે નીઠે ઉપર ચડાવવાનું થોડી એમ લપસ ટાઈપ નહ આવતી ચડાવવા માટે હા એમાં જ ચડાવતી હતી તો વરસાદ પડતું તું તો વરસાદમાં બધું ભીનું થઈ ગયું તો એના પર ટાઇલ્સ રે ટાઇલ્સમાંથી સ્લિપ ખાધી તો પગના ઉપર આઈ ગઈ હમ્મ
તો એક વાર આંબા પરથી પડે ગયા વાત રમતા ત નને પણ પોગ નહી ભાંગી એમ ખાલી ઉતરી ગયો હતોગ અંબાની ઉપર તો પડી ગેલા રમતા રમતા
સેમ મારે પણ એવું થયું તું પણ કીધું કે ભાગી ગયો ભાગી ગયો એમ પણ મને લાગતું નતું ભાગ ગયું આમ
ફ અમે એક પગ પર ચાલે તો એક અઠવાડય વ સાજું થાય ગય
એ મને પણ તો મારા આંગળીમાં છે ને જયારે ઝઘડો થયો હતો ને મારું અ કઈ થતું એ કાકી જોડે? મારું ગામમાં ઘરના સામે જ
હા
હું મારવા મારવા માટે ગઈ હતી ને તો એના હોટલા પરથી મારો પગ છટક્યો હતો ત્યારે છે ને હમ્મ તો મારી મારી આંગળી છે ને અંગુઠો છે ને ઉતરી ગયોતો તો સોજો આવ્યો સોજો આવ્યો ને પણ હમણાં પણ થોડું એ થાય છે હમ્મ પણ હમણાં કમ્પ્લીટ થઇ ગયું આમ તો મને છે ને કેટલા છ મહિના જેવું છે ને મતલબ પેન થયું આવુ આંગળીમાં અરે ખાલી ખોટું બોલતી તી મેં કીધુ કે મારા મારા મમ્મી પપ્પા મને કોઈ દિવસ આવું ના બોલ્યું હોય તું કોણ બોલવા વાળા આમ હમ્મ. હમ્મ એમ કરીને ગઈ ને પેલી એમ કીધું કે પેલી અણસણ બધા ને ત્યાં વાત તો કરતી હતી ક્યાલ એ તેવીને પેલુંનેમ તેમ ઘરે જયને મારી મારી આવી મેં તો મેં કીધું અહિયાથી નીકળ ચાલે એમ
હમ.
અરે એજ લિમિટ જોવાની હોય પણ યાર ચંડ બોલે મતલબ કોઈ દિવસ આવું બધું બોલ્યો ના હોય
કોને આદત હોય એ બોલવા
અરે અમારા ઘરની મતલબ અમે કશે જો મારો ભાઈ લાઈટ ફિટિંગ કરતો તો તમણા લાઈટ ફિટિંગ મતલબ લાઈટનું કેટલું ચાલ
એક મનીટ હ હા
બોલ નયા હાલો એ બોલ હા
હ અમણાં પેલું લાઈટનું કેટલું ચાલતુંતું મતલબ જે પેલું કરતા હતા ને, એને તો, મારા ભાઈ ત્યાં લાઈટ ફિટિંગ કરી તો એમ લાઈટ ફિટિંગ કરી પેલા એમ કેતો તો કે એના ભાઈ તો એવોને તેવોને એમ તેમ મારા ભાઈનું નામ લેતો તેએ ત મે કીધું કે જે કમાય છે ને કમાય ખાવા પણ નહીં આલેન અમાર દુકાનમાં અમકે કે અમે છે જે કસ્ટમર આવેન તો મતલબ ઉધાર લઈ જાયન તો એક ના બે લખયા એવું તો ના જ કરતા હોય યાર ગરીબ માણસ એટલી દયા કર્યાને તમે તો છ એક મિટ હો કસ્ટમર હુ છે? કેટલાની છે આ
હા બેય હાલે બંને હાલે
કોઈ બી જોઈએ. બધું જ જોઈએ તારે?
ને બસ બસ ને, બસ ને જીજુ પછી જોઈએ કઈ.? નહી જોઈએ?